હા બોલો બોલો.
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
જય શ્રી કૃષ્ણ, બસ એકદમ મજામાં છું, તમે કેમ છો?
બસ શાંતિ છે જુ હવે આજે હું તમને એમ કધી હતી કે તમે ઓનલાઈન અ મોબાઈલમાં તમે તમને કઈક જોવું હોય તો તમે ઓનલાઈન મોબાઈલમાં જુવો છો કે ટીવીમાં એ પ્રોગ્રામની રાહ જોવો છો
હા તમે બહુ એકદમ રસપ્રદ છે ને અ વાત કરી છે આ વસ્તુ વિશે હું તમને બી કેવાનો જ હતો પણ તમે જો મને પેલા કહી દીધું એટલે મને બહુ જ ગેમ્યું હવે કેવું છે કે આપડે અ મોબાઈલ ની અને ટીવી ની વાત કરીએ ને
હમ
આજે મારી પાસે ફોન છે બધા પ્રોગ્રામ્સ છે જે ઓટીટી મારે જો જરૂરી છે બધા ઓટીટી ચેનલ્સ છે અ બધું જ છે મારી પાસે ઓલમોસ્ટ બરાબર છે પણ હું અત્યારે કશું જોઈ શકતો જ નથી એના પર
હમ
મોબાઈલ માં ઘણા બધા મુવીઝ છે ઘણા બધા ઘણી બધી વેબ સિરીઝ છે જે મારે જોવી પણ છે પણ હું એના માટે ટાઈમ જ નથી નીકળ કરી શકતો અને એક ટાઈમ એવો હતો કે જયારે ટીવી હતી ને તો જે આપડા મારા ફેવરિટ ફેવરટ શો હતા બધા ફેવરટ સિરયલ્સ હતી બરાબર છે તો એ એક એવું હતું એક એ એ ટાઈમ છે ને એનો ખરેખર એક અદભુત સમય હતો કારણ કે કેવું હતું કે દિવસ ના છે ને એ વીસ મિનિટ નો એક એપિસોડ આવતો હતો બરાબર છે વીસ મિનિટ એટલે અડધો કલાક કેવાય હા જ હાજી હાજી
પણ જોઈ લેતા તા આપણે નાના હતા હા આપણે નાના ત્યારે બુધવાર શુક્રવાર આપણે અ ચિત્રહારની વેટ કરતા હતા કે નવા નવા સોંગ આપને સાંભવા મળે હવે તો કેવું છે કે હવે્ મોબાઈલમાં આપણે જયારે જોઈએ ત્યારે આપણને બધું મળી જાય છે કોઈ બી એપિસોડ જોવ છે સર સર્ચ મારો ચલો યુટ્યુબમાં સર્ચ મારો તરત જ એ એપિસોડ મળી જાય છે આપણી જૂની જૂની સિરિયલો કે જે જે આપણે જોય છે નાનપણમાં એ બી આપણને મળી જાય છે તો હવે હવે લોકો કેવું કરે છે કે હવે લોકો મોબાઈલ પર વધારે પ્રિફર કરે છે કે મોબાઈલ પર જોવાનું કેમ કે એની એને ટીવી માં કોઈ પ્રોગ્રામ હોય તો એની વેઈટ કરવી પડે છે કે એ આ જ ટાઈમે આવશે અને આપણે મોબાઈલમાં ગમે ત્યારે આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે જોઈ લઈએ છીએ અને અને કેવું છે કે આપડે અ ટીવીમાં ચાલુ કરીએ છીએ ટીવીમાં એડ આવે છે હવે મોબાઈલમાં આપણે એડ આવે છે તો આપણે સ્કીપ પણ કરી શકી છે કે આપણે વીસ મિનિટ ન એપિસડસ વીસ વિશ મિનિટ માં જોઈ છિ અને ટિવી માં વિશ મિનિટ નો એપિસોડ એપિસોડ આપેણે અડધો કલાક થાય છે કે જે એમાં એડ આવે છે તો
હા બિલકુલ સાચી વાત છે પણ એ જયારે એડ વાળું જે આવતું તો એ સારું હતું કારણ કે અત્યારે સમજી લો
ત્યારે લોકોમાં ધીરજ હતી હવે કોઈનામાં પેશન્સ નથી જરાક પણ પેશન્સ નથી હવે આ જે મોબાઈલે છે ને આપને પેશન્સ વગર ના બનાવી દીધા છે કેમ કે જો અ કોઈને બી આપણે પેલા કેવું લેન્ડલાઈન ફોન હતો તો આપણે એક બીજાને ઘરે જ ફોન કરી શકતા હતા, કોઈ બાર કોઈ બહાર ગયું કો ત આપ પ ક જ શકતા કે હું આ ટાઈમ સુધીમાં આવી જઈશ, તો આપણે રાહ જોઈ શકતા હતા, હવે કેવું કે કશે બહાર ગયા છે તો તરત ફોન કર્યો ચાલો કેટલા કેટલી વાર છે ક્યારે આવો છો, તરત જ ફોન કર્યો, અને વાઈફ તો હસબન્ડ ને એટલા બધા ફોન કરીને હેરાન કરી મૂકે છે.
હમ એ તો સાચી વાત છે પણ તમે જ આ વાત કહો છો એટલે મને થોડું
પણ હું તો હું પોતે એટલી બીઝી હોય છે કે અ મારે ને મારા હસબન્ડને કામ સિવાય કઈ વાત જ નથી થતી.
હા સાચી વાત છે પણ હવે કેવું છે કે દિનચર્યા લોકોની એવી થઈ ગઈ છે. કે જે વર્કિંગ લોકો એ લોકોને કેવું છે કે એકબીજાને કોલ કરે તો માત્ર ને માત્ર કામ પૂરતી વાત થતી હોય છે ખાલી, કારણ કે એકબીજાના કામમાં જ એટલા વ્યસ્ત હોય છે. હવે વાત એવી હતી કે આપડે ફોન ને ટીવી ની વાત થતી હતી એમાં થયું એ કે મેં તમને જણાવ્યું કે હવે ફોન મારી પાસે છે એમાં ઘણી બધી વસ્તુ છે જે મારે જોવાની છે એકચુઅલમાં મારે જે પણ હું હવે કેવું છ કે ફોનમાં છે તો મને એમ ક્યા જ છે જોઈશું પછી પછી જોઈ લઈશું પછી જોઈ લઈશું.
પછી જોઈશું પછી જોઈશું પછી જોવાતું જ નઇ.
હા પછી અને કેવી વસ્તુ છે કે હવે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે એમ. કે તમારે કોઈ એક વસ્તુ નથી જોવી હવે તમારે ઘણી બધી વસ્તુ જોવી છે એટલે તમે હવે સિલેક્ટ પણ નથી કરી શકતા કે પટલા સૂજો.
હા બરાબર છેને. હવે આપણી પાસે ઓપ્શન જ એલા બધા છે ને કે, આપડે વિચારી બી કી કે આપણે શું જોઈએ, સરીઝ બી કેટલી બધી આવી ગયેલી છે નેટફ્લિકસ છે પ્રમ પ્રાઈમ વિડીયોઝ છે. જીઓ હોટસ્ટાર છે પછી, પેલું હોટસ્ટાર છે સ્ટાર પ્ વા એ બી છે, તો એટલા બધા ઓપ્શન છેને આપ પાસે. પણ હવે આપણી પાસે ટાઈમ નથી.
હા બિલકુલ સાચી વાત, હા હવે કેવું છે કે તમારું માઈન્ડ છે કે જે બી છે મગજ છે. કન્ફ્યુઝ થઈ ગયું છે કે હવેાઈ વિચારી રહ્યું છે કે આપડે શું પના શું જોવું શું ખરેખર જોવું છે એમ. બરાબર છે, ત્યારે ટીવી નો- ટાઈમ એવો હતો કે ભાઈ નવ વાગે- આજ વસ્તુ આવશે, જેમ કે કોઈ સિરિયલ છે કે શાકાલાાકા બૂમ બૂમ કરી આવે છે સિરિયલ, કે આટલા વાગે આવશે એટલે એક ફિક્સ ટાઈમ હતો કે તમારે, જો તમને ગમતી હોય તો તમારે ત્યારે ગમે એમ કરીને એ ટાઈમે હાજર થઈ જ જવું પડે, અને કારણ કે તમે ત્યારે ના જો તો તમને આખો એપિસોડ મિસ થઈ જાય તો તમને મજા પણ ના આવે.
હમ.
બરાબર છે એટલે
ને રિપીટ એપિસોડ ક્યારે આવે એ બી આપણને ખબર ના હોય, આપડે ખબર છે પે પેપરમાં જોતા કે રિપીટ એપિસોડ ક્યારે આવશે આનો એમ. અ નાના હતા ત્યારે, કે ટીવી ટીવીમાં એ એપિસોડ આપણો જતો રહ્યો છે તો ચાલો હવે આપણે પેપરમાં જોઈએ કે ક્યારે આવશે એમ અને બપોરના ટાઈમે આવતું તો આપડે બપરનાજ ટાઈમે બી વેઇટ કરતા કે ચલો આ ટાઈમે આવશે તો આ ટાઈમે પાછા ટીવી ની સામે ગોઠવાઈ જતા અને પેલાના જમાનામાં તો કેવું હતું કે આખી ગલીમાં કે આખી શેરી કે મોોલ્લામાં એકાદ તીવી હોય તો ત્યાં બધા છોકરાઓ ભેગા થાય જોતા તો કોઈને ગમે ના ગમે એવું બી બનતું હતું ને હવે તો આપણે મોબાઈલમાં કઈ પણ જોઈ શકીએ છીએ કે જે આપણને પસંદ છે હ.
હા સાચી વાત છે પેલા તો આપડણે જે નોતું જોવું એ પણ જોઈ લેતા તા- અને હવે જે આપડી આપણે જે જોવું છે એજ વસ્તુ આપણી પાસે છે છતાં પણ આપણે જોઈ નથી શકતા- એટલે આ એક હા એ આ જોવા જઈએ તો એક ખરેખ ખર છેને બહ મોટી આપડી પેલી અ આપડી સાથે પેલી ઘટનાઓ થઈ રહી
હા ટેકનોલોજી બી કેટલી બધી વધી ગઈ છે આપડે કોઈ દિવસ નાના હતા અત્યારે એ વિચારેલું બી નહ હતું કે બીજા સિટીમાં કે બીજા આ દેશમાં કોઈ બેસેલું હશેને એની સાથે આપણે વિડીિયો કોલ પર વાત કરી શકશું. તો મોબાઈલ ના લીધે એ ટેકનોલોજી બી બો સારી છે કે આપણે સામસામે બેસીને આપણે વાત કરી
હા અત્યારે જેમ કે તારો કે આપડે અમેરિકા વાત કરવી છે તો ઈ
હા ઈન્સ્ટન્ટ વાત થઈ શકે છે અને નજીવી કિંમતમાં કે જે આપણે અ આમ એમ કહીએ કે ફ્રી છે તો એપ પણ ચાલે કે આપણે અમેરિકા સુધી વાત કરી શકીએ છીએ અને એ બી ફ્રીમાં
ફ્રીમાં એકદમ ફ્રીમાં વાત કરી શકે છે એ બહુ સાચી વાત છે આ ટેકનોલોજીનો આવ એવું કમાલ છે કે આપણે અત્યારે અમેરિકા ઉભા ઉભા અભીજસ્ટ હાલ વાત કરી શકે ને પણ ફ્રીમાં જયારેે પેલા એક સમય એવો હતો કે તમારે એના ચાર્જેસ લાગતા તાની ચાર્જિસ બી એવા કે મિનિટના કઈક
હા કે હા મિડલ ક્લાસ વાળું તો મિડલ ક્લાસ વાળું વ્યક તી જે અફોર્ડ પણ ન કરી શકે.
હા એ જેમ એમાં ઘણા બધા અવે આપણા ઈન્ડિયામાં મોસ્ટલી મિ મિડલ ક્લાસ
હા લાઈક સિક્સટી ટુ સિક ટી ફાઈ પર્સન્ટ આપણે મિડલ કલાસમાં આવીએ છીએ કે જે જે આ બધું અફોર્ડ નય કરી શક તુ પણ હવે મોબાઈલના લીધે એટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે અમેરિકા ભી એકદ
હા બોવ સાચી વાત કરી છે તમે કેવું છે કે હવે અમેરિકા કે હવે માત્ર અ જે કિલોમીટરથી જ દૂર છે પણ જો ફોન તમારી પાસે હોય તો અમેરિકા બસ તમારાથી માત્ર ને માત્ર એક મિનિટ દૂર છ.
હા કે લાઈક આ ફોન લગાયવો અને આપડે વાત થઈ ગઈ એમ
હા
એટલે મોબાઈલના મોબાઈલના ખસાસા એવા આપડા બેનિફિટ છે કે હવે આપ આપણને આ આઈથિક તો આપણા આપણા ઘરમાં ટીવી ના હોય ને તો પન ચાલે કે આપણે મોબાઈલમાં હવે કોઈ ચાલુ બી નથી કરતું કેમ કે ટાઈમ ટુ ટાઈમ કોઈને જોવાનું ગમતું જ નથી, લાઈક હવે જો અમને લોકોને લેડીઝને બી સિરિયલ જોવી હોય તો એ મોબાઈલમાં આવી જાય છે, તો અમે લોકો ટીવી બી ચાલુ ન
હા, સાચી વાત છે હવે પોતા પોતાના ટાઈમે જોઈએ. છે, આપણે
પોતાના ટાઈમે જ
જેમ કે ટીવીમાં આજે ઘણી બધી સીરિયલોના ટાઈમ છે, કે ભાઈ આઠ વાગે આવશે તો જરૂરી નથી, કે આઠ વાગે લોકો જોઈ લે
રસોઈમાં આમ તેમ કામમાં બિઝી હોઈએ છીએ, તો ત્યારે અમે લોકો એવું વિચાર કે ચલો મોબાઈલમાં જોઈ લેશું. કઈ વાંધો નહી, એમ કે હવે મોબાઈલની ટેકનોલોજી આટલી સરસ આવી ગઈ છે. છે તો પછી ટાઈમ ટાઈમે જોવાનું કોણ પ્રિફર કરે એમ એટલે
ના એ બોવ સાચી વાત છે, મને તમારી પાસેથી આજ સુધી ઘણી બધી માહિતી મળી છે જે ખરેખર બહુ ઉપયોગી છે.
હા, સરસ તમારી જોડે ભી વાત કરીને સારું લાગ્યું
છે, ને આપડે મળીએે ઓકે જય શ્રી કૃષ્ણ બાય.
હલો